હલો હજા, તમે કેમ છ.
હવે, જમ છે.
હા, તો આટલા દિવસથી દેખા નહીને
હ ખવા, ગયો છ.
કા ફરવા ગયો, હત
અરે ગોવા ગેલા, હતા, વેકેશન હતું કે સાથે ફરવા ગલા હતા
હમી, કેટલા દિવસ માટે ગલા, હતા હાસ, વા
વિચારો, કે અત્યારે વેકેશન પછ, બાળકો ફરી આવે
કેવું કેવુ આવે, મજા આવી કે
બ મજા આવી, યાર ત્યા તો આટલું બધું ફરવાનુ પછી હમાછ, જો આરે. સવારે, નીકળેલાાઈ આઠ, વાગે નીકળલા પછીની, ફ્લાઇટ કેટલા બસ હ, ડ્રોંગ બાર વાગ પછ ગીધ પછી, હોટેલ લીધી જ, હ એ પાછ, કલણ પછી, એક બે કલાક થ ગયો. પછી સાંજે ચાલ ગયા પછી, ચાના સ્વાસ્થ કર પછી બીચ પર ગયા ગોવા, બીચ છે- હ, બોટિંગ કર બતે ટુ વ્હીલર બમબઈ છે, ગાવાને પછી તા ઘોડા ઘોડાવ્યા છે કે ખઉ કેટલા પૈસા ખાલી ચાલી રૂપિયા ચાલવી પણ ચાલી શકે અને કેટલા ચાર થી પાંચ આવ પણ બો મજા આવી પૈસા વસુલ થઇ ગયા
એ તો બહુ સારું છે ને અહીં તો કઈ કરલા સો રૂપિયાની ચનાવી ખાઈ એક જ ગ્રાઉન આપે છે બો લૂટે છે
હા એ તો છે જ ને પછી અમે સાંજે પાછા આયવા પછી ખાધુ ને પછી પાછા પછી જોવા ગેલા કઈ મૂવી જોવા ગેલા આટલે તય પડી ને કોકટેલ ટટુ
કેવી હતી?
યાર પેલા કરતા વધારે સારી હતી પેલામાં કેવી ખબર ચોકી જોક આપેને એવું અત્યારે સારી વાત છે કે ચીટની કરતી એકદમ જોવા જેવી છે
તું આવને પછી એવ તું ને મે બંને જોવા જાસ અને ઘરવાલા હાથે તો જોઈ આવ્યો છે મારે જોવાનું જોવાનું આટલે જવાનુ કંટાલ
હા એ તો
હા એ તો છે ને બો ત્રાસ લાગે
હા એ તો સાચી વાત છે
તો પછી ક્યાં
આજે આવ્યો સવારે
પછી કેવું લાયગું આમાં
ગોવામાં મજા આયવી તા વસ્તુ બો સસ્તી એટલે બો સસ્તી બધા માટે બે પેન્ટ લાયવો છે ને બે ટી શર્ટ એ માટલી બી લાવ્યા છો
આ બો સારું કામ કર્યું જો માટલું બાટલી પણ તું ઘરે થી લાવતો નહિ તને ખબર છે તારી ભાભી મારશે તને ભી મને ભી
એટલે તો મેં છુપાઈને લાવેલો છુ તારી એટલે તારી ભાભીને એવું નથી ખબર કે મેં લાવેલો છું એ જોતો રેય ને ત્યાંથી લઈને આવતો તો તો રાસ્તામાં જ ફોડી દેતે
પછી કેવી રીતે લાયવો
પાણી બોટલ જ્યૂસ લીધુ હતું તો મે શું ક્યુ હ પણ આખું પેકિંગ એમાં મે દારૂ મુકાઈ દીધી ને ભાઈ ને કીધું કે ટીઈટ પેક કરી તઈ દોસ્તાર માટે છે ને સ્પેશયલ મંગાવેલી એમ એટલે મે ખોલતો, નથી આ મારા બના ને
હા, એ તો છે, તને મારતે મને મારતે એમ કેતો કેમ ખબર પડે કેની, તમને કોઈ વચ્ચે પકડાઈ ગયેલા બંને તુ અને મે છત, પર દારૂ પીતા હતા. ત્યારે એ જોયેલા એટલે જોયે, તારી વાઈફ તો મને. મારી વાઈફ, જેટલ મે ક એ તો તારી વા.
એ યાદ છે, મને તો બ ખાતા નાતા હ
હા પણ આપડે કં એ રોજ રોજ પીએ છીએ, આપડણે તો વર્ષમાં ખાલી એક જ વાર પીએ છીએ, ને, કો કોઈ તહેવાર હોઈ, ફક્ન કોમ પ કો દ પીતા ન હ
હા, છે. સાચક્ષી વા અ તો તમને ખબર ને આ લોકો, ભ સમજેને લોકોને એવુ લાગે, કે આપડ જાડી પ તો ખરાબ થઈ જાય, એમ કેમ આપડે શું આપે કટ્રોલ છે. આજે પીધુ, તો પછી અછી નથી, પીવા આઠ નવ મહિના પૂછતી, બીજા બધા કે રોજ રોજ પ કરે આપે એવુ ન મા
હા, એ તો છેને પછી, તો રેવાનું કેવુ હતુ, સસ્તોું હતો. કે મોંઘો
અરે પોનીલી હોલમાં એક જાન રુકાઈના અગર ડસો, તો દિવસ વાડવે
અમલ ભાડું હોય જ છે, બઈ જગ્યાએ